હાલો.
શું કરે છે?
હા કઇ નહિ બાકી કે શુ કરે છે
બસ જો હું પણ બેસી છું આજે તો વિચાર આયો કે ચાલવા જઉ મોસમ સારો હતો તો પણ રસ્તાઓ એટલા ગંદા એટલા ગંદકીથી ભરેલા છે કે જવાની ઈચ્છા જ ના હોય.
સાચી વાત હ બઉ જ બઉ જ વરસાદના કારણે તો બહુ વધાર પડતો જ ગંદકી ફેલાઈ ગઇ છે.
હા અને સ્વચ્છતા એમ એમ પણ છે જ નહી રસ્તા પર કે ક્યાંય.
અને જેમ જેમ દિવસ નીકળતા નીકળતો જાય ને તોય વધારે ગંદકી થઈ જાય તો બી સ્વચ્છતા માટે સરકારે જે બધું અભિયાન ચલાવે છે એમાં સવારે લોકો જે કચરા વાળતા હોય એ લોક લોકો આઈને કચરો વાળે છે પણ આખો દિવસ એટલી ગંદકી હોય છે ને
સાચી વાત તારી નાગરિકોની જે ફરજ છે કે એમ એમ પણ સ્વ્છ રાખું સરકાર તો એમની જવાબદારી થી બધુ કરતી હોય છે પણ નાગરિકો એમની ફરજને જોતા જ નથી ધ્યાનમાં જ નથી લેતા એના કારણે જ્યાં જુવોને ત્યાં ગંદકી વધતી જ જાય છે.
હા સાચ્ચે ખરેખર સ્વચ્છતા ખાલી માત્ર સરકારની જવાબદારી નથી પણ આપણે જે દરેક નાગરિકો છે દેશના એમની પણ એક ફરજ છે કે જ્યાં ત્યાં કચરો ના નાખવો જોઈએ ને જ્યા ત્યાં ગંદકી ના ફેલાવવી જોઈએ.
સાચું જયારે આપણું ઘર સાફ રાખીએ છીએ ત્યારે આપડે આપડા આસપાસનો વિસ્તાર પણ સાફ કરી દેવો જોઈએ. તો ઓછામાં ઓછું થોડુંક તો ચોખ્ખાઈ રહે જ.
સાચી વાત તો ઘણા લોકો રસ્તા પર આમ તેમ થુકતા હોય છે કચરો નાખ તા હોય છે ગંદકી અને પછી પોતે જ ખુદ જ ગંદકી ની ફરિયાદ કરતા હોય છે કે હા ભાઈ અમારે અહિયાં આવું છે અમારે અહિયાં આવું છે. પણ જયારે તમે કચરો ફેલાવો છો ત્યારે તમારે એ કાળજી રાખવી પડે કે પહેલા તમે કચરો ના ફેંકો. પછી તમે ફરિયાદ કરો તો તમે કહેવાય કે હા ભાઈ એની સાચી માટે. સચા માટે અમે ફરિયાદ કરીએ છીએ હવે તમે ખુદ કચરો ફેલાવીને, તમે ખુદજ. ફરિયાદ કરો છો તો એ ક્યાંથી ના ક્યાંથી બરાબર કહેવાય.
હા સાચી વાત અને જો દરેક વ્યક્તિ કચરો ડસ્ટબિનમાં નાખે ને, તો આપનું શહેર સ્વચ્છ જ બને અને જેટલી ગંદકી છે ને એના કરતા ઘણી ઓછી થઈ જાય.
જે આપડે ખાલી ઘરે છે ડસ્ટબિન નહી. હવે આખા વિશ્વમાં બધી જગ્યાએ રસ્તા પરથી, અ થોડાક થોડાક સમયે થોડીક થોડીક જગ્યાએ અ શું કેવાય તો ડસ્ટબિન રાખેલા છે સરકારે તો એ શેના માટે રાખ્યા છે એ દરેક નાગરિકે રસ્તા પર કચરો ના ફેંકે અને ડસબિનમાં ફેકે એના માટે રાખે છે. શું તને ખબર છે કે સ્વચ્છતા ભારત અભિયાનમાં શરૂઆત ક્યાથી થઈ હતી?
હા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત અ બે ઓક્ટોબર બે હજાર ચૌદ ના રોજ, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ એ આ અભિયાન ની શરૂઆત થઈ હતી અને ગાંધીજીના સ્વચ્છ નિયમ પ્રમાણે જ આપણને એવું કહેવાય છે કે સ્વચ્છતા ની જાળવણી કરો.
સાચી વાત ગાંધીજી પણ સ્વચ્છતા નો ખુબ જ મહત્વ આપતા હતા. કઈ બી એ લોકા લોકોને જાગૃત કરતા હતા કે ભારત તે સ્વચ્છ રાખો એ એ રીલી કાઢતા હતા કે હા ભાઈ આખા આખ વિ આવેલા તે જે વિસ્તાર હતા જ્યાં રહેતા હતા ત્યાંથી રેલી કાઢતા હતા કે હા ભાઈ સ્વચ્છ ભારત અને વધુ થી વધુ નાગરિકોને લઈને આખા અ રસ્તાવા બધા સાફ કરતા હતા.
હા અને તો કેહેતા હતા કે સ્વચ્છતા એજ આરોગ્યનું પ્રથમ પગથિયું છે.
અ ગંદકી અ ગંદકીના કારણે ઘણી બીમારીઓ ફેલાય છે જેમ કે આજકાલ તો વધારે ડેન્ગ્યુ, મલેરિયા, અને ટાઈફોઈડ પણ થતા હોય છે તો પાણી આ ખાલી માત્ર કચરો ફેલાવાથી નહી કચરો અને જે બધે કરીએ ગલીએ થોડી થોડ ખાડાઓ પુરાય પાણીના ખાડા પુરાઈ જતા હોય છે એમાં મચ્છરો થતા હોય છે. જેથી કરીને આવી રીતે બીમારીઓ ફેલાય છે તો એ સ્વચ્છતા બી ના રાખવી જોઈએ.
સાચું જો આપડે પાણી ભરાઈ રેવા ના દઈએ ને તો કચરો યોગ્ય જગ્યાએ નાખીએ તો આવી બીમારીઓ ઘટી જ શકે. હેલો ક્યાં ગતિ રહી?
હા અને દર
હાલો.
હલો.
હા હા બોલ આ થોડો નેટવર્કનો પ્રોબ્લેમ થઇ જાવ છે.
હમણાં તારો અવાજ જ
હવે આવે છે તને.
હા આવે.
હા હું એમ કઉ છું કે જો આપણેે જ્યાં પણ પાણી જ્યાં જ્યાં પાણી ના ભરવા દઈએ ને અને યોગ્ય જ યોગ્ય જગ્યાએ નાખે ને કચરો, તો એ બીમારીઓ ઘટી શકે.
હા સાચુ કહ્યું. આપણે આપણે શાળા અને કોલેજમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતા અ કાર્યક્રમો યોજાયે યોજાયેલા હોય છે તારા તાર તારા તારા કોલેજમાં કે શાળા માં એવી થાય છે.
હ. હા અમારે ત્યાં પણ એવું થાય છે અને વિદ્યાર્થીઓ સફાઈ અભિયાનમાં ખુબ જ સારી રીતે તે મોટા પ્રમાણમાં ભાગ પણ લે છે.
હ આવે ઘણી બધી જગ્યાએ આપણે જોયેલું હોય છે કે લોકો આ ય એક દિવસ જયારે સ્વચ્છતા અભિયાન જયારે દિવસે ઉજવાતો હોય એ દિવસે બધા અ શું કેવાય ઝાડે નખદ સાવેરણી ને બધ નીકળીને આખો રસ્તો સાફ કરતા હોય છે અને જો આપડે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરે ઓછો કરીએ ને, તો આપણે સ્વચ્છતા માટે એ બી જરૂરી છે કે પ્લાસ્ટિક આપણે યુઝ ના કરવું જોઈએ.
સાચું કાપડની થેલી નોજ ઉપયોગ કરવો જોઈએ તેથી પ્લાસ્ટિક નો કચરો પણ ઓછો જ થાય.
હા સાચો, સાચી વાત, હવને આપણે વૃક્ષો બી એટલા બધા વાવવા જોઈએ, જેથી આપણને અ જેવી અ વાતાવરણમાં પ્રદુષણ થયું હોય ને એ એ ઓટી લે ને આપણને ફાવી અ તે અ ઓક્સિજન આપણને આપી શકે.
હા વૃક્ષો હવાને સુધ કરે છે, અને પર્યાવરણ નું સંતુલન જાળવે છે.
હું તો દરેક રવિવારે બધ મારા ઘરની આસપાસ જે હુ જે બી કચરો હોય એને સાફ સફાઈ કરું છું. અરે સ્વચ્છ રાખું છું.
બહુત સરસ. હું તો મારા પરિવાર સાથે સ્વચ્છતા અંગેનું ધ્યાન રાખું છું, કે બધી જગ્યાએ બને ત્યાં સુધી ગંદકી ઓછી ફેલાઈયે.
હા, મને તો આજે આજ આજુબાજુ હું મારા ઘરની આજુબાજુ સ ફાઇ કેમ કરું છે, કારકે એના લી, એના કારણે અમારા ત્યાં અમારા જ ઘરમાં અ ઘણા બધા બીમાર થતા હોય છે, વાયરલ થતા હોય છે. એટલે હું, મારા ઘરને સ્વચ્છ સફાઈ રાખુ, અને બીજી વાત કે આપણે બીજાને બીજાને સમજાવીએ, તો વધુ લોકોને પણ પરાજિત થશે.
હા સાચુ, નાની શરૂઆત થીજ મોટો બદલાવ આવી શકે.
સાચી વાત, પણ સોશિયલ મીડિયા દ્વારા પણ આપડે અ સ્વચ્છતા નો સંદેશો ફેલાય શકે છે, હરેક નાગરિકના ઘરે ઘરે આપડણે પહોંચાડી શકીએ છીએ, કે હા ભાઈ સ્વચ્છતા કેટલી જરૂરી છે.
હા અને યુવાનોમાં તેમાં મહત્વની ભૂમિકા પણ ભજવી શકાય.
હા અને. જાહેર, જાહેર સ્થળોને અ થડો એ ચોખ્ખું તે કચરો ફેકવો, એ ખુબજ ખરાબ હોય છે. એ આના આના માટે છેને, સરકારે કોઈ તો દંડ લેવો જોઈએ કે તે વિદેશોમાં તો અ ક્યાંય બી થૂકવું મનાય છે, કે કચરો કચરા પેટીમાં જ નાખવો, એ ત્યાંનો એક એવા રૂલ્સ છે જે લોકો માનતા હોય છે, ત્યાં એ બી આજુબાજુ કચરો નહીં ફેકતા હોય તા.
હા અને જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને જો હવે ગંદકીનું ધ્યાન રાખેને, તો આપણો દેશ વધુ સુંદર બની શકાય, એટલે અને પછી આપડે જે સૂત્ર પ્રમાણે આપણે કહી પણ શકીએ, કે સ્વચ્છ ભારત એટલે અ સ્વસ્થ ભારત, આવું પણ છે. પણ હમણાં ગંદકીને કારણે હવે બધું બંધની જાય છે.
હા અને દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે, તો આગળા આપણો દેશ એકદમ વધુ સુંદર બની જાય છે. અ આપણો, તો આપડું નામ દેશનું એકદમ ઉપર આવે, અગર જો સ્વચ્છતામાં સારી રીત તે હરેક પલ લોકો જવાબદારી લેતો.
હા સચ્છતા માત્ર અભિયાન નથી, પરંતુ એક જીવનશૈલી છે.
હ અને આજની વાત કોને સમજાયું કે સ્વચ્છતા માત્ર એક, એક અભ્યાસ અભિયાન નથી, પરંતુ એક જીવનશેલી છે. આપણા જીવન જીવન દરમિયાન એ રહેેવું જ જોઈએ, એવું નહી કે હા અય આ એક અભિયાન જ છે, તો આપણે કરીએ છીએ સરકારે કીધું છે એટલે કરીએ છે. પણ આ બી એક, આપણા માટે બી એ કરવું જોઈએ.
હા સાચી વાત છે તારી, હું તો એમ માનું કે હવે બોને ને ત્યાં સુધી આપડે સ્વચ્છતા રહેતી એવું કામ કરવું જ જોઈએ, અને એના માટે ઘણા બધા સૂત્રો પણ છે. કે અ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત પછી છે કે સ્વછ એજ સાચી છે સેવા છે ગંદકી દૂર કરો બીમારીથી બચો પછી સ્વચ્છ પર્યાવરણ સુખી જીવન કે જો તમે પર્યાવરણને પણ સ્વચ્છ રાખશો ને તો તમારું જીવન પણ એટલું જ સારું બનશે એવા ઘણા બધા સૂત્રો છે કે જેનાથી આપણને ખબર ડે છે કે આપણે સ્વચ્છતા રાખીશું તો તેના પછી આપણને તેનાથી શું મળશે પણ ઘણા લોકોને તો સમજ જ નથી પડતી કે હા ભાઈ આપણેે નિયમ પ્રમાણે આ કરવું જોઈએ કે બધી જ વસ્તુ નું ધ્યાનમાં રાખીને એ જે જે પણ વસ્તુ આપડે કારિયે આપણા માટે જ કરતા હોઈએએ
સાચી વાત છે અને આમ કીધું અમારી શાળામાં તો એવું હોય છે કે અમે અમે બધા અમે બધા બાળક વિદ્યાર્થીઓ પોસ્ટર બનાવીએ આવી રીતે સ્વચ્છતા અભિયાન ન પછી કોઈક નાના નાના જે આપણે અ વ્યક્તિ હરેક વ્યક્તિને આપણે આપી શકીએ એલા નાના નાના કાર્ડ બનાવી એની અંદર એવા સંદેશો લખેલા હોય કે સ્ચતા કેવી રીતે જાળવી કે તમે લોકો સ્વચ્છતા અભિયાન કરો કે એ રતે પછી એ બનાવીને અમે આખથી અમે આખા શાળાના જેટલા બી વિદ્યાર્થીઓ હોય ને એ બધા જઈએ એક જગ્યાએ ક્યાં તો કોઈ ગાર્ડન માં જઈએ ક્યાં તો કોઈ પાર્ક માં જઈએ ત જને કેટલા બી રસ્તા ના ચાલતા લોકો હોય ને એ લોકોને આપતા જોઈએ ને એ લોકોને બી પ્રેરિત કરતા જોઈએ
હમ્મ સાચી વાત છે તારી સત્સનું તો ધ્યાન રાખવું જોઈએ આજે આપડે મને એકબીજાને વાત કરી ને વાત વાતમાં ઘણું બધું સમજાવી દીધું શું કેવું
હા એકદમ સાચી વાત જ્યારે ભારત મારું ભારત તો સ્વચ્છ ભારત એ માત્ર સૂત્ર નહી પરંતુ એક આપડી ફરજ છે કે આપણે એને નિભાવવું બી જોઈએ
એ પણ સાચી વાત તારી ચલો હવે સુવાનો ટાઈમ થયો બોલો આપડે કાલે વાત કરીએ
હા સારું ચલો
બાય
હમ્મ બાય